હલો
હા બોલો કેમ છો?
બસ મજામાં શું કરું છું?
બસ રા રહી તૂ હ
બસ જો બેઠી છું જમીને
એવું છે શાંતિ તારા ઘરે બધા મજામાં?
બસ શાંતિ બસ બધા મજામાં
હા.
અરે પૂછવું તું કે એક્ઝામની પ્રિપરેશન
હ હા બોલો ને.
એક્ઝામની પ્રિપરેશન કેવી ચાલે છે?
ચાલેયા કરે છે થોડું થોડું વાંચું છું એવું બધું છે હમણાં તો કઈ બઉ વધારે તૈયારી નથી. કરી હમ.
એવું?
હમ.
મને તો એવું થાય છે કઈથી ચાલુ કરવું ને કઈથી પતાવું.
હ પણ તમે છેલ્લી ઘડી તૈયારી કરો તો એવું થાય ને તે વાંચ્યું નહી હોય પેલા બધું.
વાંચ્યું છે પણ હવે ખબર નથી પડી રહી કે કઈ રીતે વાંચવું હવે. તું કેવી રીતે વાંચું છું?
હા તો મારું એક ટાઈમ ટેબલ છે કે આટલા વાગે વાંચવાનું બધું, નિયમિત. રોજ અભ્યાસ કરું હમ. લોકો એવું કરતા નથી લાગતાને એટલે તમને પ્રોબ્લેમ થઈ રહી છે.
પ્રોબ્લેમ તો કઈ નહી પણ એટલું બધું હવે એવું થઇ ગયું છે કયા ટાઈમે શું વાંચવું શું નહી એવું બધું થઈ રહ્યું છે.
હમ, પરીક્ષામાં તો એ
મેં નક્કી તો કર્યું છે કે દરરોજ સવારે સમયપત્રક પ્રમાણે અભ્યાસ કરીશ અને એનાથી વિષયો પણ બધા સમય રી તે મળી રહેે અને બધા વિષયને થોડો થોડો સમય આપી શકું.
હમ સાચી વાત છે એવી રીતે જ કરવું જોઈએ તમે તમે પત્રકના બનાવો તો તમને કેમ ફાવે બધું પછી છેલ્લી ઘડીએ તો યાદ તો રહી જાય પણ એ કેવું કે કશા કામનું નથી બધું એમ.
હા એજ ને જો સવારે બહુ જે અઘરા વિષય હોય જે મુશ્કેલી મને લાગતા હોય. એવા વિષયો હું સવારે વાંચી લઉં છું. જેનાથી મને એક એકાગ્રતા કરવા મળે છે એટલે, અને બપોરે હું સરળ સરળ વિષયો વાંચી લઉં છું સાંજે ફરી પાછું પુનરાવર્તન કરું છું.
હમ સવારે તો તમે છે ને? અઘરા વિષયો યાદ કરવા હોય ને તો સવારે પેલા ઉઠી ને તમે વાજો ને તો બધું. સારું, યાદ રે એમ હમ તો મન એકાગ્રતા એ થઇ શકે છે હમ.
હમ તું કયા ટાઈમે વાંચુ છુ?
હું તો સવારે પહેલા જ વાંચુ ચાર વાગે મને તો એ ટાઈમ બઉ સારો છે સારો ટાઈમ છે.
હ
પડીટ જો એટલું તમને વધારે યાદ રહેેને સવારે. બ તમ થોડું મેડી
પસ
એવું બધું કરતા તો પછી તારું વંચાય નથી થો, સવારે ઉઠને પહેલા એ બધું કરો ને.
હા પણ હા એ પણ છે પણ તમે કરો છો મેડિટેશન?
હા હું સવાર ઉઠીક કરું મેડિટેશન હ.
બરાબર છે કયા ટાઈમે કરો છો?
બસ મારો તો એક ટાઈમિંગ ફિક્સ છે કે હું ચાર વાગે ઉઠી જાઉં. પછી મારું રૂટન બધું પતાય થોડું મેડિટેશન કરું અને પછી વાંચવા બેસી જવ એટલે. ઓઘરા વિષયો હોય ને પહેલા કર દો.
બરાબર છે. પણ તમે બધા વિષયો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવો છો?
હા પણ હું થોડું થોડું બધું તૈયારી કરતી રહઉ છું ને એટલે
બરાબર છે, દરેક પાક ના મુખ્ય મુદ્દા જ ટૂંકમાં. હું છે ને દરેક આટના મુખ્ય મુદ્દાઓ હોય જે એ ટૂંકમાં લખી રાખું છું. અને પરીક્ષા પહેલા આખું પુસ્તક વાંચવા કરતા એ જે ઇમ્પોર્ટન્ટ નોટસ છે ને એજ વાંચ. છ
ઓ એવું છે એમ ને હમ હમ.
હા. તમે પણ એવું કરો તમને બી હેલ્પ રહેશે.
હ, મુદ્દા આવ પેલા વાંચી લે તો સારું બધું યાદ રે.
હમ, ગયા વર્ષના પ્રશ્ન પુત્ર તમે જે બધા હતા એ ઉકેલ ર આવ્યા?
હા મારું તો પતિ ગયું છે બધું.
એવું છે?
હમ હું તો છે ને બધું બોર્ડ ની પરીક્ષા માં પણ જ કરતી. કે બધા પ્રશ્ન પત્ર હોય ને, એમાંથી જ બધું કરી લેધી તી, તો એમાં મને સારું પરિણામ મળ્યું તું હમ.
બરાબર છે, મેં એક મેં બે કે ત્રણ જેવા છે ને. પતાયા હતા ગયા વીકમાં આ વીકમાં મેં નથી કર્યા કોઈ.
હ ઘણા વિદ્યાર્ એવું જ કરતા હોય છે એટલે એન્ડમાં જ બધું કરવા બેસે, તો બધું પો તે પણ નહી ને તો મને પછી ટેન્શન થઈ જાય ક્યાં રહી ગયું છે આપેલું રહી. શું છે તો તમે પહેલેથી જ અભ્યાસ એકાગ્રતા કેળવું ને યાદ તો પાડવી જોઈએ ને તમારે હમ.
હા એ તો છે. સમય નું સંચાલન ખરેખર જરૂરી છે ઘણી વાર જવાબ આવડતો હોય. હવા છતાં પણ ઓર પડી જાય છે રમણ.
હમ તમે સમય પ્રમાણે કશું ના કરો ભણવામાં હોય ઈવન ઘરમાં બી. કામ કરતા હોય, કે કોઈ પણ ક્ષેત્રમાં હો, પણ તમા સમય પ્રમાણે તો ચાલુ જ પડે જો તમે સમય થી ના કરો. તો પછી એનો કોઈ મતલબ જ નહીં પાછળથી તમારું કેટું બધું પછી છૂટી જાય ને ભમવામાંમાં બી.
હા એજ ને, અને હું તો અભ્યાસ કરતા ટાઈમે છે ને મોબાઈલ દૂર જ રાખું છું. એક કલાક અભ્યાસ પછી દસ મિનિટ મોબાઈલ મોબાઈલ નો આરામ લઉં છું.
હમ, મબાઈલ ન ઉપયોગ તો બહુલ થ. તો જયારે અભ્યાસ કરતા હોઈ ને ત્યારે હું તો માનું કે કરવું જ ના જોઈએ. તો જ તમે આગળ ભણી શકો જો મોબાઈલમાં જ તમારું ધ્યાન રે તો કશું નહીિ પણ મોબાઈલ વગર ભણવાનું ક્યાં થાય છે કેટલી બધી નો નોફિકેશન એમાં પણ આવતી હોય છે.
હા એ જ ને અમુક અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ના આન્સર ના મળતા હોય તો આપણે મોબાઈલ માંથી સરળ રીતે લઈ શકીએ. કે છે નહી.
હમ મોબાઈલ એક રીતે તો સારો છે પણ એક રીતે એના ગેરફાયદા પણ ઘણા બધા છે.
હા એ તો છે જો ગેરફાયદા બી બહુ બધા છે એના.
મારી મમ્મી તો મને ફોન છે ને અડવા જ નથી દેતી હું ભણતી હોય ને ત્યારે નાચ પાડે કે ફોનનુ ઉપયોગ નહી કરવાનો
મારી મમ્મી પણ એવું જ કરે છે.
હમ હમ હા ફનથી તો તમે જેટલા દૂર રહેશો એટલું તમારા માટે લાભદાયક છે.
હમ એક વાસ્તુ પૂછવી હતી કે પરીક્ષા આવે ત્યારે તને ગભરામણ થાય. છે નજીક આવે ત્યારે પરીક્ષા
ના ના મને તો એવો કોઈ પ્રોબ્લેમ ના થાય કારણ કે તને કહ્યું ને કે મેં તમારું સમયપત્રક બનાવ્યું છે. ના મુદ્દાઓ છે ક્વેશ્ચન પેપરો છે. એમાંથી હું હર રોજ કરતી રહઉ છું એટલે મને તો કઈ એવો પ્રોબ્લેમ નથી થતો. કોને થાય છેું.
હા મને કોકવાર એવું થઇ જાય કેમ કે છે ને પૂરતી ઊંઘ ના મળે રાતભર જાગવા થી બીજા દિવસે ધ્યાન ઓછું થઈ જાય છે. એટલે થોડી ઘણી મુશ્કેલી રહે છે થોડી ગભરામણ થાય ને એવું બધું થયા કરે છે.
પણ એનું કારણ એ છે કે તમે પહેલાથી તૈયારી ના કરો અને પછી એન્ડમાં બધી. ફ બેસો એના લીધે તમારા માઇડમાં એક પ્રકારનોો ડર બેસી છે. એના કારણે આવું બધું થતું હોય છે હમ હ.
હમ્મ ખોરાક નું પણ થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ હળવું અને પૌષ્ટિક ખારક ખોરાક શરીર અને મન બંને સારું રાખે છે શું કેવું તમારુ
હમ પરીક્ષા વખતે તમારે છે ને ભરે ખોરાક નઈ લેવાનું તો તમે જાગી. શકો રાત્રે વાંચવું હોય, તો ઇવન અને તમારું મન બી છે.
લઈ લો બી કોઈકી હ. પાણી પણ પૂરતું પીવું પડે નહીિ આપડે
હ તમારા શરીર માટે પાણી પણ એટલું જરૂરી છે પાણીમાં તો કેટલા બધા. તત્વો રહેલા છે, હમ પાણી ના પીવા પી તમારું. મગજ પણ કામ ના કરે ને ડડીહાઈડ્રેશન થઈ જાય.
હા એતો છે, અને. ક્યારેક મિત્રો સાથે ચર્ચા કરવાથી પણ ઘણી બાબતો સરળ થઈ જાય છે શું કેવું નહી, તારુ
હા મિત્રો તો એક શું કેહેવાય દવા છેને એન્ટીસેપ્ટ કપડા માટે હ એમની સાથે વાત કરીએ તો ઘણું સારું રે આપણા માટે હમ
હા એ તો છે જ
હમ્મ
પરીક્ષા ને એક દિવસ પેલા શું કરવું જોઈએ આપણેે
બસ પરીક્ષા ના પહેલા તમારું મન છે ને એ હળવું રાખવું બઉ એકદમ ઓવરલોડ મગજ ઉપર ના લેશો, તમે જે તું વા ચું છે જે આપડે છે બરાબર છે એવા આત્મવિશ્વાસ સાથે એક્ઝામમાં પોતે તમેમાં સફળ થશે
હ
હમ્મ
હમ્મ બરાબર છે અને
તાર દિવસે હા પરીક્ષા ના દિવસે પણ એવું જ કરવું જોઈએ. હમ
બરાબર છે. અને જો કોઈ પ્રશ્ન ના આવડે તો શું કરવુ
બસ આંખો બંધ કરીને શાંતિ થી યાદ કરવાનો પ્રયત્ન કરવાનો મને આવડે જ કેમ ના આવડે આપણને ના આવડે તો પછી ફરી મગજ ને એ કરીને કરવાનું રિપીટ કરતું રહેેવાનું વારંવાર તો તમે લખી શકશો
હમ્મ બરાબર
પરીક્ષા તો
દરેક જવાબ દરેક જવાબ સ્વચ્છ અને ગોઠવણ થી લખવો પણ જરૂરી છે નહી
હ પરીક્ષામાં તો એ ગોટાળા ના ચાલે તમારું સ્વચ્છ રીતે તમે જવાબ આપિયો હોય તો તમને એના માર્ક્સ પણ સારા મળે ને કોઈના અક્ષર કેટલા ખરાબ હોય છે સારું વાંચતા આવડ લખતા હોય બધું હોય પણ જો તમારા સારા ના હોય તો તમારા માક્સ પણ કપાઈ જાય અને
હા એ તો છે જ
તો નથી કેહેવા કે અધુરા ભણતરની નિશાની છે હમ્મ અને પણ ધ્યાન રાખવાનું કે સ્વચ્છતા પૂર્વક લખો એમ હમ્મ હમ્મ બધા કેટલું ભેગું કરતા હોય છે હમ્મ
હા એ જ ને સારું ચલ હવે મારે ઈંગ્લિશ નું વાંચવાનો ટાઈમ થઈ ગયો છે હું વાંચવા બેસુ પછી તને કોલ કરીશ મોડા બરાબર
ઓકે બાય
ચાલ બાય બાય બેસ્ટ ઓફ લક થેન્ક યુ ટીક ટીક કેર